નમસ્તે
હા નમસ્તે
હા આપડે બિઝનેસ વિશે કેવું છે હા જે આપડે બિઝનેસ કરવું છે તો હા છે ને એમાં એવું છે કે પેલા આપડે ઇન્વેસ્ટ કરવું પડે બિઝનેસ આ આપડે પર બધી વધુ પૈસા હોય તો આપડે વધુ મોટું કરવું પડે અને પૈસા લાખવું જરૂરી છે. આપડે બિઝનેસ કરવો હોય તો. એમાં એવું છે, કે બિઝનેસ અ છે ને એમાં જીરો એવું જેવું ચાલુ થાય છે, એટલે આપડે તેમાં ઉપર આવ્યા છે, પછી જેમ જેમ ઉપર આવે તેમ તેમ મોટું જેમ જેમ બિઝનેસ મોટો થાય છે, એટલે અને
હા તમે કીધું તેમ સાચી વાત છે, કે બિઝનેસ કરવી એ ખુબ જ જરૂરી છે બિઝનેસ નહી કરશો તો તમે ખુબ આગળ આગળ વધશો અને બિઝનેસ ના કારણે ઘણી બધી સુવિધાઓ પણ લાગશે તમે કયા કયા પ્રકાર ન બિઝનેસ કરો? પેટ્રોલ પંપ નો કે હાનો બીઞ
હા પેટ્રોલ પંપો બીજ નેસ કરી છીએ એમાં એવું છે, કે હમણા એ ઇન્વેસ્ટ કર્યું છે. અને હાલે જ હમણે ચાલુ કર્યું છે, પેટ્રોલ પંપ અને તેમાં એવું છે, કે પેટ્રો પણ મા બનતું છે એટલે તેમાં છે ને હાલે ઇન્વેસ્ટ કર્યું છે, હજુ ચાલુ નાથી થયુ જે
હા તમે સીધું તં અમારો પણ એક પેટ્રોલ પંપ છે. તેમાં અમે ઘણી પ્રકારને વન શેયર ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરી રેસે તે ઘણા ઘણા લોકેશન અમારા બે ત્રણ જગ્યા ચાલે છે, એટલે તેમાં ખુબ સારી એવી ઈન્કમ પણ આવે છે. અને તે સાઈડ બિઝનેસ છે, અમે એક નોકરી કરીયો છું, હું સરકારી નોકરી કર્યો છું, એટલે અમે સા ઈડ બિઝનેસ અમારા ઘે રના બધા સમય
હાલો હલો. હા પેટ્રોલ પંપ છે ને બે અમારા બી ચાલે છે અને તેમાં એવું છે કે અમે બી વેસ્ટ કરલું છે મોડું ઇન્વેસ્ટ કરલું છે પણ ટીચું છે એટલે એમાં જે જીરો ર એટલે જીરો થી ચાલુ કરેલું છે એટલે હવે જીરો થી ઉપર આવશે એટલે ત્યારે બ
એ ઘોડા
જીરો થી ચાલુ કરલ છે અને પેટ્રોલપંપ અને હવે ચાલુ વાનું છે ચઢું ચાલુ કરવાનું છે એટલે એમાં એવું છે કે આ પૈસા વરવા આવશે તેમ જેમ જેમ આવશે તેમ તેમ બિઝનેસ વધર છું આગળ અને જેવું બિઝનેસ વધાવ છુંટે એવું એટલે પેટ્રોલ પંપ ખુલશે તેમ અને ખુલશે તેમ અમે બીજું પર કરશું કંપની ખુલશું ક કદાચ એવું ખુલશું
હા અમારે ત્યાં પણ એવું છે હું નોકરી કરું છું અને પેટ્રોલ પંપ છે અને હવે આપણા જ હાલમાં મોલ ખોલવા જઈ રહ્યા છે અને તે મેઈન લોકેશન પર જ જગ્યા છે કે અમારે હાઈવે પર જગ્યા છે અમે રેમતાજ ત્યાં મોલ ખોલ પણ અમને વિચાર છે કે તે તે બિઝનેસ પછી પછ તે ખુબ આગળ વધશે પછી શોરૂમ ખોલવાનો વિચારશે એટલે પછી ધીમે ધીમે કંપની પણ ખોલશો એટલે તમે કીધું ત તમે કયા પ્રકારની કંપની ખોલવાના
અમે છે ને આ બધું પ્રોડક્ટ વાળું જ ખોલવાનું છો. એટલે છે ને એમાં એવુ છે કે પ્રોડક્ટ વાળું ખોલે એમાં સારું પડે એમાં હા બધું વેચવાનું સારું રે એટલે તેમાં છે ને કંપની સારી ચાલે એમ એટલે કંપની અમારે બે‌ ત્રણ ચલાવી છે એટલે વધારે સારું પડે એમ તેના માટે અમારે કંપની કંપનીમાં ન્વેસ્ટ કરવું છે બનેડાવું છે એટલે ધ્યાના માટે પણ હવે ચાલુ કરી દઈસું એટલે કંપનીમાં ઓર્ડર થશે એટલે તેના માટે અમારે બિઝનેસ વધારવો જોઈએ છે એટલે પૈસા જેવી ઇનવેસ્ટ કરશું એટલા પૈસા વધારે આવશે એટલે તેના માટે અમારે ઇન્વેસ્ટ જરૂર છે એટલે તમારું શું કેવું છે.
હા તમે કીધું તેમ તેમ સારો છે આપણે પણ આગળ જતા આપણે પાર્ટનરશિપમાં બિઝનેસ આપણે પણ એક કંપની ખોલીશું કે ઘણી બધી હ આપણે પણ મોટી કંપની બનીશું પાર્ટનરશીપમાં એક રાખીશું, તમારે શું કેવું
હા પાર્ટનરશીપ મા ખોલવું જરૂરી છે. છે આપડે ખુલીશું અને વધારો કરશું જેમ મોડું ખુલશું ટાઈમ વધારો થશે એટલે બિઝનેસ પણ વધારે ચાલશે એટલે વધારે મોટું કરવું હોય તો આપણે પાર્ટનરશીપ કરવું.
હા તમે જે ટાયર બિઝનેસ કરો. તેના વિશે થોડું કેવો નિ
હા ટાયર બિઝનેસને કરવું છે એ બધું છે ને એમાં બધું ઇન્વેસ્ટ કરવા પડે પેલા પછી ધીરે ધીરે ઉપર આવેય છે અને જેમ બીજ છેને વધારે કરવું હોય તો, આપડે છે ને, એમાં મોટો ફાળો લાવ જોઈએ છે એટલે તેના માટે આપડે છે ને, કમની વધારે મોટી કરવી જોઈએ. તમારે શું કેવું છે?
એ હા તમે હજુ જરીક બતાવો કે કંપનીમાં તમે શું શું કરો કે તમે કેવા પ્રકારના પ્રોડક્ટ નું ઇસ્તેમાલ કરો, કાચા માલના?
હા એ બધું છે ને બાઠી મંગાવીએ છે એટલે પ્રોડક્શન બધું બા ઠી આવે છે અને બને છે કંપનીમાં. કંપનીમાં બને છે એટલે છે ને એમાં એવું છે કે, કંપનીમાં જેમ બને તેમ માલ જો છપ્લાય એટલે એટલે વ વધુ સારું પડે તેના માટે બિઝનેસ વધુ આગળ વધે છે એટલે કંપનીમાં મોટો ફાળો હોય, એટલા માટે વધુ સારું હોય. તેના માટે અમારે કંપનીમાં મોટી કરવા પડે છે એટલે ફાળો વધારે હોય છે કંપનીનો. તમારે શું કેવું છે?
કીધું છે કે કંપનીમાં વધુ પતો ફાળવો જોઈએ છે એટલે અમે પણ હમણાં કંપની ખોલવાનો વિચાર કરી રહ્યો છે કે, અમારા હાલમાં પેટ્રોલ પંપ અને મોલ ને એવા ખોલેલા છે, તેના લિ ધે અમારી સે ઇન્કમ ખૂબ જ વધા બિઝનેસ સંભાળે છે કોઈ પેલું મગજ મારી નથી અને તે જોયું છે કે બિઝનેસ કરવો એ એના લીધે આપણે સાવચેતી રાખવી જોઈએ અને ઘણા પ્રકારના ફ્રોડ થી આપણે કાચમાં ચામાં ક્યાંથી લાવો છો?
કાચા માલ છેને અમે બા થી મગાવી અને બધું પ્રોડક્શનને એવું બધું મંગાવે છે એટલે બધું સાથે જ આવે છે. આ બધું અમેરિકાથીને લંડનથી બધું આવે છે. આ પ્રોડક્શન માટે તમારે છેને લેવું હોય ને, તો તમારે અ તઈ કન્ટેક્ટ કરવો પડે છે તેના માટે તમારે પેલ્લા કંપની ખોલવા પડે. કંપની માટે તમારે લેવા પડે છે પ્રોડક્શનનું પેલું કરવા પડે છે અને તેના માટે તમારે પ્રોડક્શન જોઈતું હોય તો તે માટે તમારે અરજી કરવી પડે છે. તમારે શું કેવું છે?
હા, તમારી વાત સાચી છે કે અમે પણ એક પ્રકારની દવાઓની કંપનીનું ખોલવાના સે, પહી અમને અમારે પેલા ફાર્મા ઇન્ડસ્ટ્રીનું લાયસન્સ લેવા પડશે એટલે અમારે પેલ્લા કોઈ ડોક્ટર સાથે સંપર્ક કરવો પડશે પછી અમારે ત્યાં અમને ખ ફાર્મા ઇન્ડસ્ટ્રીનું લાયસન્સ મલશે. જો અમને ફાર્મા લાઇસન્સ મલી ગયું તો અમને અમારા પાહે દવા પડેલી છે પછી અમે તેનો અ કંપની ખોલવાના છે પ છી અમે ધીરે ધીરે પ્રોડક્શન વધારશું એટલે અ ધીમે ધીમે અમ નામ બો બો મોટું થેય જશે એટલે આપરે નામ, પ્રતિષ્ઠા અને બધું મલે છે. અ કંપની ખોલ વાથી આપણને ઘણાં બધાં એરિયામાં જઈ શકીએ આ એરિયામાં આપરું નામ બની શકે છેકે આ ઇન્ડસ્ટ્રીના આપડે માલિક છે એટલે એ એ ખૂબ જરૂરી છે.
હા, જરૂરી જ છે તમે આ આ બધો કાથી લાવે છે?
હ. લાવીએ છે અમે ત્યાં જઈને અમે તે ખૂબ જરૂરી છે કે અમે તેનું રીપ્રોડક્શન કરીએ, પછી અમે ધીરે ધીરે પ્રોડક્ટ બનાવીએ. પછી અમે તે કંપની પહી બીજા રિટેલ સ્ટોરને આપીએ પહી તેઓ વેચાણ કરે છે, અને કરો હાલો. આ તમે કયા પ્રકારનું રિટેલ સ્ટોરમાં જાઓ છો?
હા, અમે છેને અ તો કંપનીનું પેલું કરીએ છીએ એટલે તેમાં જઈએ છે.
તો તમારે દવાઓ જોઈતી હોય તો તે માટે તમારે મંગાવવા પડે તે હિસાબે તમારે જો હોવું જરૂરી છે, અને કંપનીમાં વધારો હોય તો હવારો વધારે હોય તે માટે આ દવા માટે લાયસન મે લાયસન જો જરૂરી છે, તમારે શું કેવું છે?
હા, લાઈસન્સ તે બો જ રૂરી છે કે કેમ કે જો આપણે કંપની ખોલવી હોય તો લાઈસન્સ તો આપણને જોઈએ જ છે. અમને ઘણાં પ્રકારનાં લાયસન્સ હોય છે, જેમ કે અમને મોલ ખોલવાવામાં પણ ઘણા એક લાય લાયસન્સ જોઈતું હતું કે તેઓ પેલુ ફાર્મા ઇન્ડસ્ટ્રીનું લાયસન્સ અમને મળી ગયું હતું. એટલે પછી અમે દવાઓનો પ્રોડક્શન હાઉસ ખોલ્યું અને તેના લીધે અમને ખૂબ સારો એવો ફાયદો થયો અને તે ખૂબ જરૂરી છે, કે આપણે લાયસ સ જુઈએ જ અને પછી ધીમે ધીમે આપણે કંપનીનું નામ આગળ વધશે અને તેના લીધ ધે આપણને ખૂબ ફાયદો થશે અને તે કરવુ ઈ ખૂબ જરૂરી છે. તમે તો ચાલો આપણે આગળ પણ એજ રીતના વાત કરીશું.
હા.